હેલો.
હા, કેમ છો?
બસ મજામાં. તમે?
બસ, હું બી મજામાં છું. જમી લીધું?
હા, મે તો જમી લીધું. તમે જમ્યું?
હા, તમ શું જમ્યું આજે?
આજે અમારે અયાં દાબેલી હતી. તમે શું જમ્યું? શું બનાયું આજે તમે?
અમારે આજે તો મંચુરિયન અતું અને બારે થી સબ્જી ને રોટી ને એવુ લાવ્યા અતા.
અચ્છા, આજે તમારે ત્યાં તો બવઉ સારું અતું એમને.
હા. આજે તો અહિયા બવઉ સારું અતું જમવાનું, કેવું કે આજે વીકેન્ડમાં થોડું એવું થાય કે ચીટિંગ કરી લઈ કે એમ બાર નું ખાઈ લગે બાકી તો બાર નું આજકાલ તો ખાવા જેવું તો છે ની ચોમાસાની ઋતુ માં
હા એ તો છે કેટલું આમ વરસાદની સિઝન માં આપડે બહાર નો ખાય- - તો કેટલું પેટ બગડી જાય ને કેટલા બધા ઈન્ફેક્શન થઇ જાય.
હા એ તો તમારી વાત સાચી કે આપડે બહાર નું ખાઈ કેમણાં હમણાં મચ્છર કે માખ કે ઉડ- - તા હોય ચોમાસાની ઋતુમાં તો એ બું બહુ આપણા માટે સ્વાસ્થ્યમાં હાનિકારક પહંચાડી શકે છે આપણે- - ખુબ બીમારી ઉભી થાય છે એનાથી- -
હ એજ ને ડેન્ગ્યુ મલેરિયા ને પેટ નું ઇન્ફેક્શન ને કેટલું બધું થઇ જાય છે આ બધું ચોમાસામાં બહાર નું ખાવાથી.
હા એઈ બી છે હમણાં તો જયારે હોસ્પિટલ જાય તો એવા જ કે આપણે દર્દીઓ સામે આવે છે કે જેને ડેન્ગ્યુ હોય કે પેટ- - ની કોઈ બીમારી હોય કે- - એવું બધું હમણાં ખુબ વધી રહ્યું છે કેમ કે ચોમાસાની લોકો ઘણું બધું બહારનું ખાય તો એ કેટલું જૂનું ને હોય છે
હા એજ ને અને આ એક તો એ ને હવે આ ચોમાસાનું નથી રહ્યું હવે જો તમે ગમે એ સિઝનમાં બહાર નો વધારો ખાશો ને- - તો પેટમાં ગડબડ તો હોય છે હવે આપડ બી જોઈ કે આપડે બે દિવસ બહાર નું ખાઈ લીધું એટલે આપડા પેટમાં ગડબડ થઈ જાય.
હા એ તો તમારી વાત તો બિલકુલ સાચી છે કે આપે- - હવે તો ગમે એ ઋતુ કે ખાલી એવું તો નહી કે ચોમાસા ગમે એ ઋતુમાં ખાતા હોય તો પેટમાં ખુબ ગડબડ થાય છે કેમ કે એ લોકો ના તેલ કે- - મસાલા કે કેવા હોય આપને તો ખબર નથી હોત આપડા સ્વાસ્થ્યમાં ખુબ નુકસાન પહોંચાડે છે.
હા એજ ને એક તો આપડે છોકરીઓમાં તો હોર્મોન્સ ને ચેન્જ થતા ઉપરથી આપડે આવું બહાર નું ખાય એટલે ત્યારે જ આમ પિમ્પલ્સ ને ખીલ નીકળી આવે- -
હા એ તમારી વાત સાચી છે કે હવે તો કેટલી બધી બહાર નું ખાવાથી ખીલ નેની- - નીકળે છે મોઢા ઉપર તો આપડા મોઢું બી સારું નથી લાગતું
હા એજ ને કેટલી બધી આપડે હવે એક તો એ સ્કીિન કેર ની કેટલી બધી કંપનીઓ નવી નવી ઉઊભી થઈ ગઈ છે કેટલા બધા- - જાત જાતના આવી આપડા મોઢા પર લગાડવાના- - પિમ્પલ નીકળે તો એનો દાગ હોય તો અલગ- - અને આમ ઝીણી ઝીણી ફોડલી હોય તો એનું અલગ- - અંડર આઈઝ નું અલગ આમ કેટલું બધું અલગ અલગ હ
હા એ તો તમારી વાત સાચી છે કે સ્કીિન કેર જે આપે કઈ છીએ એના બધી ઘણી બધી કંપનીઓ નીકળી ગઈ છે ઘણા બધા એના અલગ અલગ ફેસ વોશ આવી- - સાબુ આવે કે આપે કોઈ સ્કીિન ના ડોક્ટર પાસે જાય છી તો એ લોકો બી નવું-નવું આપને- - આપે છે કે આ યુઝ કરો ને બધું યુઝ આપણે નવું નવું યુઝ કરીએ એના કરતા આપડા પેલાના દેશી જે ઈલાજો હતો તા ચણા નો લોટ કે એ બધા કેટલા સારા હતા એનાથી આપડું મોટું સારું રહેતું આપડી સ્કીિન સારી રતી હતી
હા હું ભી હમણાં બી આમ રોજ રોજ એટલે કે ઓલમોસ્ટ રોજ મુલતાની મીી તો લગાડ થ જઉ તો શું કે આપડા ફેસ ને આપડી ચામડી સારી પડી હોય આ મુલતાની મીટી તો જૂનું જ આયુર્વેદિક છે આપણું દેશી ઈલાજ
હા એ તો તમારી વાત સાચી જ છે. કે દેશી ઈલાજ જેટલું આપડે કરીશું, એટલું સારું રશે ભલે ને હવે તો કેટલી બધી કંપની છે સ્કીિન કેરની, એ લોકો તો એવું જ કેહેતા કે નેચરલ છે, નેચરલ છે, કોઈ આનામાં કેમી અકલ નથી, પણ એ લોકોમાં બહુ કેમિકલ હોય છે અને, એ આપણા સ્કીનને હાર્મ બી કરે છે, કોક આપને સૂટ નથી થતા, તો વધારે ખીલ ભી નીકળે છે. અને આપડા, લાલ રેડનેસ કે એવું થઈ જાય છે આપડા મોઢામાં ઈ પછી ખરાબ લાગે છે.
હા એજ ને એમ કે છે આ સાલ્સલિક એસિડ વાપરો નાયા સિનામાઈડ વાપરો, હલ્નારે એક એસીડ વાપરો કેટલા એસિડને આમ ને તેમ મિલાવીને આપડે કેહેસી કે તમામે મોઢા પર લગાડો તમારે, ખીલ ના નીકળે દાગ ના રે કે લાલ, થઈ જાય સ્કિન કે એ ના થાય પણ ઈ તો પેલાના જમાનામાં ક્યાં હતું આવું બધું, તો એ બધાના ફેસ સારા જ હતા ને,
હા એ તો તમારી વાત સાચી છે, કે પેલાના જમાનામાં આ બધું નહોતું તો, ત્યારે ફેસ સારા જતા અને ત્યારનું કેવું, કે પાણી, વાતાવરણ, ખોરાક, બધું સારું હતું તો તેથી એ લોકોના ફેસને બધું ક્લીન રહેતું સ્કીન ચોખ્ખી હતી, એ સારી રેતી પણ, હવે શું આજે ફેસ વોશ આવી ગયા કે નવા નવા સિરમ જોઈ લઈ કે, ટ્યુબ જોઈ લે કે એ લોકો છોકરીઓ યુઝ કરે છે. તો એનાથી એના ચામડીમાં ખુબ નુકસાન થાય છે. ભલે ને એ લોકો કેતા હોય કે ઘણો બધો સુધારો થશે, અઠવાડિયામાં થશે મહિનામાં થશે, પણ એ કઈ થતું તો નથી જ.
હા એજ ને કેટલી તો આમ લગાડશે પેલા આ સીરમ લગાડે ટોનર લગાડે પછી વળી મોશ્ચરાઈઝર લગાડે, ને પછી કે છે સનસ્ક્રીન તો કમ્પલસરી તો ફરજીયાત લગાડવાની જ, આપડે સન થી બચવા માટે તો સન તો પેલા હતા સુરજ તો પેલા બી હતું તો આપડે કને સનસ્ક્રીન લગાડીએ, કેમ કે તમે કાળા થઈ જશો અને તમને આ થઈ જશે, પેલા તો કોઈ કાળા ના થતા આવડા તડકામાં કામ કરતા વાડીમાં અને બધ મજૂરી કરતા તોય,
હા એ બી તમારી વાત સાચી છે, કે પેલાના જમાનામાં તો એવું કઈ હતું નહી. કે જે સનસ્ક્રીન કે એવું બધું આવતું, કોઈ ક્રીમ કે કોઈ ના આવતું બધા લોકો જે દેશી નુ, નુષ્કા હોય જ બધું ઉપયોગ કરતા હતા તો બી એની ચામડી બહુ જ સારી હતી, કોઈને તડકો કે નતો લાગતો, તો અને હવે જોવા જઈ તો કોક લોકોને કેહેસો કે જાઓ બાર તો પેલા સનસ્ક્રીન લગાડશે, તડકાથી બચવું હોય કાળા થઈ જશું, નકર તો કેસે ટેન થઈ જસુ એવું બધું હવે ઘણું બધું ચાલી આવ્યું. છેને હવે આજે જોવા જઈએ તો સ્કીિન કેરના કંપનીઓના ભાવ જે ફેસવોશ, કેટલા બધા આ મોંઘા મોંઘા હોય છે જેમ કે કી લઈ લઈ મામા અર્થ લઈ લઈ કે ડર મે ન એવું લઈ લઈ તો કેટલું બધા મોઘો આવે છે એક ફેસવોશ આપડે લેવા જઈ તો સાડા ત્રણસો, ચારસો થી નીચું તો નથી જ મળતું, અને એ પાછું આપડી ચામડીને હાર્મ ભી ઘણું કરે છે નુકસાન થાય છે.
એજ ને હમણાં કેટલા દેખા દેખીમાં તો આ સોશિયલ મીડિયામાં બી, કેટલી એની એડવર્ટાઈઝમેન્ટ થાય કેટલા માણ એને પ્રમોટ કરતા હોય કે તમે આ કોમ્પનીનું ફેસવોશ વાપરો પછી આ વાપરો. એક આખું આમ રૂટીન બનાવી દીધું કે પેલા આ વાપરવાનું આ વાપરવાનું. આ વાપરવાનું એમ દિવસનું અલગ રાતનું અલગ એમ આમ બધું અલગ-અલગ કર દીધું હોયને પછી કેશે કે તમારી સ્કિન સારી થઇ જશે.
હા એ તમારી વાત સાચી છે કે મેન તો આ સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુએન્સર હોય કે કન્ટેન્ટ ક્રિએટર હોય એ લોકો બધામાં વધારે કન્ટેન્ટ કરે છે ફેસવોશનો નવા નવા યુઝ કરે છે એનાથી આપે બીજી લો કો પબ્લિકો જોવે છે તો એ લોકો કે છે કે આ નહી આ સા રું કોઈ વાપરતા નથી તો બી પેલા કે એક જણું એકને કે કે નઈ આ સારું છે આ વાપરશે તો એ લોકો પોતની ચામડીનું નથી જોતા ને વા પરવા મંડે છે પછી એ લોકોને નુકસાન બી થાય છે અને વધારે ખીલો આવે છે મોઢામાં એના કરતા જે પેલાના દેશી નુ કસા હતા એ લોકો એ વાપરે તો એવી ખીલો કે કોઈ આવતી નથી.
હા એજ ને આ હીરો હિરોઈન્સ ને કેમ આખો એડવર્ટાઇઝ કરે પોતે તો ના વાપરે પણ પૈસા માટે કરીને એડવર્ટાઈઝ કરે ને લોકોને.
લોકોને કે કે આ લ્યો તે લ્યો. પણ પોતે તો ના વાપરે ને પછી આપડે જેવા લોક લો કોને જોઈને પછી બધું લઈ લેને પૈસા વાપરે ને આમાં ને પછી આપડા સ્કીન પર કાઈ અસર ના કરે.
હા એ તો એ બી તમારી વાત સાચી છે અને હવે તો કેવું કે જે આપણે સ્કીનના ડો ક્ટર પાસે જાઈ છી તો એ લોકો આપને ટીકડી આપે છે કે ગો ળીઓ આપે છે ખાવા માટે કે આ ખાશો તો તમારી સ્કીન સારી થઈ જશે હવે તો કે સ્કીન માટે બી કે ગોળીઓ ખાવી પડે છે આ કેવું આમ જમાનો આવી રહ્યો છે કે સ્કીન માટે બી આપણે ચામડીના રોગ. રોગો થાય છે કે ચામડી માટે. ગોળી ખાવી પડે છે કે પેલાના જમાનામાં કેવું હતું કે કોઈ ચામડીનો રોગ થતો તો દેશી નુકશાઓ ઉ-ઉપલબ્ધ હતા કેમ કે જેમ કે લીમડાનું પાણીથી નાતા કે એવું બધું હતું તો એનથી સારું રહેતું.
હા એજ ને. કે બધું બારે લગાડશે કે હાલ ફેસવોશ વાપરશે કે સ્કીન સનસ્ક્રીન. કે મોશચરાઈઝર કે ગમ્મે ટીપ લગાડશે બારે. પણ આમ રોજ બહારનું ખાશે તો શું મતલબ. એમ એના કરતા આમ થોડુંક આમ સારું ચોખ્ખું ફ્રૂટસ કે આમ વેજીટેબલ ઓછા મસાલા વાળું કે તેલ વગરનું કે એવું ખાય. વધારે પાણી પીવે તો અંદરથી જ આપડી સ્કીન સારી થાય આમ બારે સારું લગાડો ન અંદર પછી તમે ગમે એ નાખતા હો પેટમાં. તો કાઈ મતલબ જ નથી.
હા. કેમ કે આપે જે ગમ્મે ઈ ખોરાક ખાશું મસાલા વાળા કે બહારના તેલ વાળા કે જે કલર વાળો હોય ફૂડ કલર વાળા કે એવા ખોરાક ખાશું તો આપને અંદરથી ગરમી ઉત્પન્ન થશે. અને તે ગરમી આપડા ચહેરા ઉપર આવી જશે અને નાની નાની ખીલો થશે એના કરતા આપણે શુદ્ધ ઘરનું ખાવાનું ખાઈએ અને ઓછા મસાલા વાળું ખાય, તો એનાથી આપને કોઈ પ્રોબ્લમ થ તી નથી, અને આપડી ચામડી બેય સરસ રે છેને, આપડો ચહેરામાં નિખાર આવે છે.
હા એજને વિટામિન સી સીરમ લગાડે નિખાર માટે એના કરતા તમે કોક વિટામિન સી વાળું ફ્રૂટ ખાઈ લો ને. આમ ઓરેન્જ ખાઓકે, પછી જાયફળ ખાઓ કેવું બધું ખાવ તો તમારો અંદર થી જ પેટ મ પેટથી જ તમારું આમ બધું સારું જશે, ને સ્કીન પર આપોઆપ નિખર આવશે.
હા એ બી તમારી વાત સાચી છે, કે આપે જે પેલાનો દેશી ખોરાક જોઈકે જે ફ્લો આપે આપડે ફળ કે એવું ખાશુ કે નીલા નીલા આપે શાકભાજીઓ કે એવું લેશું આપડા જીવનમાં, તો એ આપણા માટે ખુબ સારું રહેશે. આ આપડી સ્વાસ્થ્ય બી સારી રહેશે, અને આપણા ચહેરા કે આપડી બોડી કે એવું બધું બી સારું રેશે, અને એનામાં બો ચહેરામાં પણ ખુબ ની ખાર આવશે, પાણી પીવાનું વધુ રાખવાનું આપને
હ એજને, મેન તો પાણી જ આમ ઘણુંજ પાણી પીવાનું, આપડ સ્કીનને પાણી ની તો બઉ જ જરૂરત પાણી ઘણું પીધેલું હશે ને તો આપડે સ્કીનમાં ને આપડે બોડીમાં આમ હાડ્રેશન હશે તો આપડી સ્કીન ઓટોમેટિક આમ સારી ગ્લો કરશે.
હા એ તમારી વાત સાચી છે, કે આપડા શરીર માં પાણીની ખુબ માત્રાની જરૂર છે. એ ઓછું માત્રામાં પીસું, તો આપડે ડીહાઈડ્રેટે થઈ જ શકીએ છીએ.
હા એતો છે.
હા તમારા જોડે આજે મને વાત કરવાની આ આ વિષય ઉપર ખુબ મજા આવી, ને ખુબ જાણકારી મળી, નવા નવા સ્કીિન કેર ના બારામાં. ને સારું રહ્યું.
હા મને બી મજા આવી.
હા ઠીક છેને, તમારા જોડે પછી વાત કરું.
એ હા